હેલો.
હલો.
હા બેન કેમ છો તમે?
બસ મજામાં, તમે કેમ છો.
હું પણ મજામાં, મારી અવાજ તમને આવે છે.
હા આવે છે.
સારું. અ તો હું એમ કેવા માંગતી તી આજે આપણેે છે ને નદી વિશે વાતો કરીશું. નદી એટલે છે ને આપણા જીવનમાં બઉ અગત્યની વસ્તુ છે. નદી, નદીમાં શું છે કે અ નદી આપણાને છે ને પાણી આપે છે. અને આ તેના માટે આપણે ખેતરોમાં પણ છે ને ખુબ પાણી અ નદીથી પાણી યુઝ થાય છે. અને નદી ન હોય તો આપણા લોકોને પીવાનું પાણી પણ ન મળે. તે આપણાને ખા બધા ખેતરમાં વાવવા માટે અ સિંચાઈ માટે પણ નદી બઉ ઉપયોગી બને છે તમે શું કેવા માંગો છો.
હા, મેં પણ તમને કેવા માંગુ છું ન નદી વિશે નદી તાજા અને વેટા પાનો ન એક વિશાળ કુદરતી પ્રહાર છે. ઇએ મુખ્યો મોટા ભાગે ઊંચા પર્વતો કે હિમાલય નદીઓ માંથી આવે છે. એટલે ખાસ કરીને મોટા પર્વતો ન હિમાલય એમાંથી એ લોકો નદી ના પસાર થાય છે, વરસાદનું પાણી ઝરના અને બરફને પીરેલું પાણી ના નદીના મુખ્ય સ્થરો છે. નદી પર્વત, ખીલ અને મેદાનો માંથી પસાર થાયને અંતે સમુદ્ર ને મળે. શું નદીઓનું પાણી ખેતી માટે સિંચાનો મુખ્ય આધાર છે જે નદી નો પાણી છે તે ખેતી લોકો ખાસ કરીને એમનો ઉપયોગ કરે છે એમને બઉ જ ફાયદો થાય છે. એ માનવ વસ્તીમાંથી પીવાનો શુદ પાણીનો મુખ્ય સ્ટોર બની શકે છે. એટલે જે નદીનું પાણી એને શુદ્ધ કરીને પણ એ નાના લોકો આપે પાણી એમનો યુઝ કરી શકે છે. નદી કિનારે માનવ સંસ્કૃતિ વિકાસ થયો છે તેથી જ પ્રાચીન નગરો નદી કાંઠે વસેલા છે. તમે શું કેવો છો?
ત. તમે બરાબર કીધું છે, હું પણ એજ કેવા માંગુ છું. કે નદી એ પૃથ્વી પરનું કુદરતી જળ સ્ત્રોત છે. જે મુખ્યત્વે અ અ મુફતે પહાડો કે અ હિમ નદીઓ માંથી નીકળીને સમુદ્ર કે સરોવર તરફ વહે છે. જે માનવ જીવન, ખેતી અને પ્રકૃતિના સંતુલન માટે અં અત્યંત આવશ્યક છે. નદીઓ માટે જો હું કેવું ને તો તે નદીઓ વહેવાથી જમીન એ ફળદ્રુપ બની છે, અને લાખો લોકોને પીવા નુ શુદ્ધ પાણી મળે છે. નદીઓના પ્રવાહ ની વાત કરું તો નદીઓના પ્રવા વા સામાન્ય રીતે ત્રણ તબક્કામાંથી પસાર થાય છે પહેલા પલા પર્વતીય વિસ્તાર માંથી અ મેદાનની વિસ્તાર અને સુખ ટ્રી કોણ પ્રદેશ પ્રદેશ માંથી શરૂ તે ખુબ જ ઝડપીથી સાંકળી હોય છે પરંતુ મેદાનમાં પ્રવેશતા જ તેનો પ્રવાહ પળો અને ધીમી બની જાય છે. નદીઓ પોતાના પ્રવાહ સાથે કામ પણ વહાવી લાવે છે જે ખે તી માટે ઉત્તમ ખાતરનું કામ કરે છે ગુજરાતીની વાત કરીએ તો અહી નર્મ દા તાપી, મોરી અને સાબરમતી જેવી મુખ્ય નદીઓ પણ આવેલી છે. નર્મદા નર્મદા નદીની જો ગુજરાતીની અ નર્મદા નદી એ ગુજરાતની સૌથી મોટી અને જીવાદોરી સમાન નદી છે. તેના પર બનેલ બનેલો સરદાર સરોવર ડેમ લાખો ખેડૂતોની સિંચાઈ માટે પાણી અને લોકોને વીજળી પૂરી પાડે છે આ નદીઓ ગુજરાતના અર્થ તંત્ર અને સંસ્કૃતિ નુ મુખ્ય આધાર પણ છે આપણા દેશની ન દીઓ માતા તરીકે પૂજવામાં પણ આવે છે ભારતીય સંસ્કૃતિ ઉદ્દેશ નદીઓ કિનારે જ થયો છે પરંતુ આજના સમયમાં પ્રદુષણ અને ઔદૂત ઔદ્યોગિક કચરા ના કારણે છે ને નદીઓનું પાણી દૂષિત થઈ જાય છે. નદી ઓ સ્વચ્છ રાખવા માટે આપણે પાણી બગાડવું નદ નદીઓને સ્વચ્છ રાખવી અને પાણી નો બગાડ અટકાવવા એ આપણા સ ખોની નૈતિક ફરજ છે. તમે શું કેવા માંગો છો?
હા તમે કધુંતે હા તે તમે કધુંતે બરાબર છે નદીનું જ જળ વિદ્યુત વીજળી ઉત્પન્ન કરવા માટે અત્યગ નો ઉપયોગી છે એટલે વીજળી માટે પણ એમનો જે નદીનું જે વહેતું પાણી છે તેના માટે ખુબ જ જરૂરી છે. નદીઓમાં વાહન વસ્તું એટલે જે વેપાર વાળા નદીઓમાં જે વાહન રહેેતું હોય તે વેપારમાં આવર લાવરમાં પણ એમનો સામગ્રી એમાં ખુબ જ જરૂરી પડે છે કેમ કે નદીઓ માં જો પાણી હશે તો જ વાહન લોકો એમાં જઈ શકે છે નદીઓ વિવિધ પ્ર કારની માછલીઓ અને જળ જીવોનું કુદરતી ઘર છે નદીમાં ખાસ કરીને માછલી અને જીવ જંતુ માટે પણ કુદરતીનું ઘર જ કહેવાય છે. ભારતીય સંસ્કૃતિમાં નદીઓને માતા તરીકે પૂજવામાં આવે છે ખાસ કરીને તો નદીઓમાં જે પાણી આવે. છે તે બહુ જ મહત્વનું હોય છે એમને એટલે માતાજી તરીકે કે પણ પૂજા કરવામાં આવી છે જેમ કે ગંગા, યમુના નર્મદા અને કાવેરી ભાટીના પવિત્ર અને મુખ્ય નદીઓ છે. નદીના આજુબાજુના જમીનને ફડ બરાવે છે. જે અનાજ પકાવવામાં મદદ કરે છે, નદીના જે આજુબાજુમાં હોય તે ખાસ કરીને મોસમી તો ખેતીવાડી જ હોય છે, કેમકે ત્યા જે નદી જો વધારે વેહતુ પા પાણી છે, તે ખેદીત એ લોકોના માટે ખુબ જ જરૂરી છે. એટલે અનાજ પાકવામાં પણ એમને સારી રીતના આપને મદદરૂપ થઈ શકે એટલે નદીનો બી બોધ ખુબ જ જરૂરી છે, નદી પ્રકૃતિના સુંદરતા વ વધારે છે, અને પર્યટન સ્થળના વિકાસમાં મદદ કરે છે. પૃથ્વી પરના જળચક્ર અને સંસ્કૃ સ્વીચ રાખવામાં નદીનો મહત્વનો ભાગ ભજવે છે, તમે શું કેવા માંગો છો?
હા તમે સરસ કીધું આ જે બધી વાતો તમે કીધી ને કે નદી અ આપડા જીવન માં ખુબ જ અગત્યની વસ્તુ છે, નદી ન હોય તો આપણાને છે, ને પાણી પીવાનું ન મળે અને ખાસ કરીને ત સિંચાઈ માટે પણ પાણી બોવ ઉપયોગી થાય છે, જો સિંચાઈ અ નદી ન હોય ને કેટલાક લોકોને આપડે ગામડાઓ ગામડામાં છે, ને બધાને આ પાણીની સુવિધાઓ હોતી નથી અને જેમના ગામ તરફ નદીઓ હોય છે. તે લોકોના માટે ખુબ જ અગત્યનું થઈ જાય છે, કારણ કે એ લોકો સિંચાઈ માટે જે પાણી ઉપયોગ થાય છે, ને ખેતરમાં તે નદીઓથી મલી જાય છે, અને નાની નાના આપણેે નાના નાના તળાવો હોય ને લોકોને તો હું આ વર અ ગરમી આવે ને ત્યાં સુધી એ બધું પાણી સુકાઈ જાય છે, પરંતુ નદીઓનું પાણી આપણાને ખૂબ જ મહત્વનું થાય છે, જેમ કે મુંબઈ સા સિટી છે, ને ત્યાં નદીઓનું પાણી લોકોને પીવા માટે પણ ઉપયોગ થાય છે, કારણ કે તે ફિલ્ટર કરીને અને લોકોના ઘેર સુધી પ ચડવામાં આવે છે, અ નદીનું પાણી તો ખુબ જ અગત્યનું હોય છે. અ ને આપડે અહિયાં અ ઘણી બધી જગ્યા એ જે કોલોની હોય છે, ને નાના નાના જ અ કોલોની હોય ત્યાં પણ છે, ને પીવાનું પાણી માટે છે, ને નદીનું પાણીને ફિલ્ટર કરીને એલોકોને પીવા માટે આપવામાં આવે છે, અને ગામડા ઓમડામાં છે, તો એ લોકો ને એટલી બધી જરૂર પડતી નથી પરંતુ તેમને છે, ને ખેતરમાં વધારે જરૂર પડે છે, અને અ જે મોટા મોટા શહેરો છે. કોલીનીઓ છે, મુ ખાસ કરીને મુંબઈમાં તો બધા લોકો છે, ને એજ પાણીનો અ નદીનું પાણીનું જે અ પાણીથી જ પોતાનું ગુજરાન ચલાવે છે, અ મે શું કેવા માંગો છો નદી વિશે?
હા જે તમ હા તમે જે કીધું તે પરફેક્ટ છે, બરા બર છે, મેં પણ એમના માટે તમને કેવા માંગુ છું પૃથ્વી પરના જળચક્ર અને સંસ્કૃત રાખવા માટે નદીનો મહત્વનો ભાગ વધી ગ્યો નદી એટલે આપણા માટે ખાસ કરીને જેમ જરૂરી ઉપયોગી કરવામાં આવે છે, કેમ કે ખેડૂત માટે અને પાણી પીવા માટે અને જળચક્રથી આપડે એક જ્યાં વિસ્તારમાં જે પા ણીનો જે સંગ્રહ ન થયેલો હોય તા આપને આપણે મોકલી શકીએ તેના માટે નદીનો ખાસ કરીને જરૂરી છે, નદીમાં પાણીઓનું વરસાદ પડે તો ખાસ કરીને નદીતો વહેતી જ રહેતી હોય એમ તો તો ખાસ કરીને ગરમીના મોસમમાં ક્યારે જ સુખી હોય પણ મહે મહેનત થી તો ખાલી નદી નતો વે તુવું પાણી બો ઉપયોગી છે, નદીનું વહેતું પાણી ઉદ્યોગો અને ફેક્ટરીઓ માટે પન જરૂરી છે, પ્રદુષણ અને કચરાના કારણે આજે નદીઓનુ પાણી દૂષ ખાસ કરીને અમે આપડે જોવા માંગીએ તો કમની ના લીધે ને આ આજુબાજુના અમે જાડને બધું કટ થઈ ગયા છે ને નદી ના વિસ્તારો પણ બંધ થઈ ગયા છે, કેમ કે એમાં પ્રદુષણ અને કચરાના અને જે બધા જો હવે ખુલી ગયા છે, ફેક્ટરીઓ લોકો એટલે એના ના લીધે પણ હવે નદીનું પાણી આપણને મલવાનું પણ મુશ્કેલી જેવું થઈ ગયું છે, પણ નદી આપને બોવ જરૂરી છે, નદીઓ સ્વસ્થ રાખી એ દરેક નાગરિકને સામાજિક અને નૈતિક ફરજ છે. એટલે આપરો ફરજ છે, કે નદીને હંમેશા સ્વસ્થ રાખવું જોઈએ કેમ કે એ બધા માટે જરૂરી છે, એવું નથી કે આપણાને જરૂરી છે, બધા માટે જરૂરી છે, એટલે નદીને આપણે ચોખ્ખું રાખવાનું આપડી પન નેતી ફ છે નદી નું પાણી આપણને સતત આગળ વધવા રહેેવાનું અને કલમસ્ સેવાનો સંદેશ આપે છે નદી ના વિના પૃથ્વી પણ જીવનની કલ્પના કરવી અશક્ય છે નદી વિના આપણે પાણી વગર આપ ચાલે નહી નદીનું પાણી પણ એમ જોવા માંગે તો પહેલા તો જમાનામાં હવે કઈ એવું બધું મશીન ના હતું પણ હવે તો જાત જાત ન હ ટેકનોનિક ના લીધે શુદ્ધ કરીને હવે અમ શુદ્ધ પાણી કરીએ છીએ પણ પહેલે તો નદી ના પાણી આરવણ લોકો પણ ભી હતા અને માનવ લોકો ભી પીતા હતા એનાથી જ આપણે ઘર ચલન કરતા હતા અને એના લીધે જ આપણે અગારી વધતા હતા પેલે હવે તો નવું નવું શોધ થઈ ગયું છે એટલે નદીમાં જે પ્રદુષણ ના લીધે છે કચરાને એવું કરે તેમાં બી હવે શું પાણી તોરીને આપણા માટે શુદ્ધ કરીને નદીનો પાણી ન ઉપયોગ કરી શકે છે તમે શું કેવા માંગુ છો
હા તે તમે બરાબર કીધું બધી વાત સાચી વચી કીધી છે તો મેં નદીનું પાણી એટલે આપડા બધા માટે તો અ મહત્વનું છે જ પરંતુ જો નદીઓ ન હોય ને તો છે ને જંગલમાં જે પશુ પક્ષી ને પ્રાણીઓ હોય છે ને તે લોકોના માટે બી બહુ મુશ્કેલ થઈ જાય છે અને તે નદીઓ જો જંગલો માંથી વહે છે પહાડો માંથી વહે છે તો તેમાં જે જંગલોમાં જે રહેતા પ્રાણી પશુ પક્ષીઓ હોય છે ને તે લોકો ના માટે ખૂબ જ જરૂરીનું વસ્તુ છે અને તે તે લોકો પણ પોતાની જીવનમાં જે પાણીની મહત્વ છે ને એ લોકોને પણ ખબર પડે છે કે હા આપણેે અયા નદી વય છે તે તેનાથી આપણું જીવન સારી રીતે ટકી રહે છે અને અને કેટલાક લોકો તો જો જંગલમાં જતા રહી અને તે કેટલાક લોકો તો એમ તેમ જાય છે ને તો અ તો તેમાં શું છે કે નદીનો પાણી કેટલાક લોકો જો રસ્તા ચાલતા જો જંગલમાં અટવાઈ જાય છે ને કેટલાક લોકો તે લોકો માટે બી ખુબ જ અગત્યનું થાય છે તમે તમે આ નદી વિશે જે પણ તમે મને વાત કરી ને તે ખુબ જ સરસ ક છે અને મને પણ બહુ ખ્યાલ આવ્યો છે હ નદી એટલે આપણા જીવનમાં ખુબ જ અગત્યની વસ્તુ છે તમે તમે જે જે પણ કીધું છે ને તે ખુબજ સરસ કીધું છે તમે કઈ કેવા માંગો છો મને હે
હા તમે જે નદી માટે મને કીધું ને તે પણ ખુબ જ સરસ છે તમે જે મને એધું તેને પણ મને જાન મળે છે હા કે નદી માં કચરો અને એવુંને શુદ્ધ રાખવું આપડી પણ ફરજ નહતી ફરજ છે
હમ સાચું કીધું તમે નદી માં કચરો નાખો નહી આપડે બહુ ધ્યાન આજકાલ લોકો પૂજા કરે છે અને નદી માં ફૂલ પાંદડા બધા નાખી દે છે અને તે નદીને દૂષિત કરે છે પણ પરંતુ એવું હોવું જોઈએ નહી બધું બધા લોકોએ ધ્યાન રાખવું જોઈએ નદી માં આપડે પૂજા કરીએ ખરી પરંતુ છે ને કચરાને પણ ધ્યાન રાખવું જોઈએ અને નદીઓને સાફ કરાવવું જોઈએ એ આપણે બધાની ફરજ છે આપે જે મને કીધું માહિતી આપ તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર